અવાજ આવે?
હા
એ કેમ ની આવતો તો અહે પેલા?
મને હું ખબર.
હે તને હું ખબર જાવ નેટવર્ક પ્રોબ્લેમ અહે. કાં તો ફોન મારો ફોન મારો ફોન ઉડી ગયલો અહે.
હા નવો લઈલો.
હમ નવો લઈ લો.
વચ્ચે
હે?
વચ્ચે લેવા હારું ગેલા હતા તે હું કર્યું ભઈ?
કઈ ની હવે લેવા હે વરી.
હે?
લેવા હૈ વરી.
કેમ ઠોકરી થઠપી ઓસી થઈ ગી હે? થઠપી ઓસી થઇ ગી હે?
થપ્પી ઓસી થઈ ગઈ.
કોણ લેતી ગયો ગોલુ લેતી ગયો?
હમ ગોલુ લેતી ગયો.
બરાબર છે. હું આયપુ તુ એ ગોલુંને?
કાંઈ આઇફોન આઇફોન આપવાનો
એવુ થોડી તારે આપવા પડે વડી તારા બેંકમાં કેટલા પૈસા હતા?
એ એવું જરૂરી થોડું કે બધું આપી જ દેવાનું.
હમ ખર હું કરે આજે કેટલા વાગે ઉઠ્યા?
આજે અપુન સાડે પાંચ બજે ઉઠે થે.
બસ?
હહ વરી.
ઉઠે એમ કેટલા વાગે ઉઠેન
તાણે હું ખબર બસમાં ગયા બસમાં.
હાથ તેટ હારા. હહ હહ તો બરાબર રિજ્યુએશન કરેલુ હોય તો હારું તો બરાબર.
હમ
કેમ એન તને પાહેે ફોડીને મેહુલિયો.
સેજ ને.
તમે લઈને કેમ ની આયવો?
કિયા હે કિયા.
તો લઈને જાઉ જોઈએ ફૂલને ચણા.
એને બરાબર આવડેની હજુ મહિને
ડ્રાઈવર લીઆનું તો એમાં હું.
આપણા બાપાનો હોલ છે?
હ એ તોશ ને લોઠુ તો પહીં. હમ.
ઓ બારી માં બેહીને બારી બેહીને બો રોકાવે.
તેવુજ ને.
લાટલી બરાબર છેડા મારે એટલે ઘેરે જય તેવી
કોણ કણ મુકા ગેલા?
મેં મમ્મી ને ચાચુ.
તું, મમ્મી ને ચાચુ. બાપલે નહીં આવલા?
બાપલાની હલો ગાડી માં જગ્યા ની મળે બેહવા વાળું.
હો હો હો હો હો તમે પા ગાડીમાં ગેલા ને. હમ્મ હઢાત પઠાત પતા ઉ તો હને.
ઓરાત જીરીક જીરીક આઉટો ઉતો.
હમ્મ.
છાટા છાટા તેવા ચીખી ચીખી ચીખી પટવ ઊટા.
એટલે એનલોકો હારા પાચે નીડીલા.
ના એ હાડા છ વાગે નીકળા હાથ વાગે ની બસ ઉઠી.
બરાબર તાદા હાદ ઇટી ત્યાં ન ને કેટલા કલાક લાગતા એ લોકો ગ નાદા.
અ એનું અમદાવાદ બે ખણ કલાકમાં પોહોંચી જહ હું કઈ કીધું. પાઈ અમદાવાદ થી પાઈ બીજી બસ છે. હે?
અમદાવાદ બે કલાક માં થોડા પહોંચે કઈ.
અરે અત્યારે ભરૂચ ની આગળ નીકળી ગેલા.
કેવું એ.
ત હ તો
તો અત્યારે કેટલા કલાક થીયા?
એ લોકો હાત વાગે ના બેહેલા.
હા, કેટલા આઈગા અત્યારે. અત્યારે કેટલા આઈગા?
અત્યારે વૈગા દ અગયાર ને કેટલા થયા અગિયાર આડત્રીસ થે.
તે કેલાક થિયા?
કેટલા અલગ થયા સાત થી આઠ આઠ થી નવ નવ થી દસ દસ થી અગિયાર. ને સાડા ચાર કલાક.
હ તો ભય ત બે કલાક કરી?
એટલે બે કલાકમાં હવે અમદાવાદ પહોશે એમ.
હા હવે ભરજથી એમ કે તુંયારી મે. ને, એ લોકો કેટલાક કલાક ભજેમ બે કલાક માંગી.
હા હા બે બે કલાક અમદાવાદ પહતા થા હેમ હજુ. પછ ત્યાથી બીજી બસ માં. એમ.
હ.
હું બનાનેને ખરા હ કલે તાર જીત જા ને?
તો ભગત મુઠ્ઠી હ મનાલા.
હા ખરા જીજ ભ મીઠ્યા કરવા લાગે.
હમ્મ બપોરે રાસને રોટલી
એટલે બપને આઈડિયા લઉડો?
હૌવા મરાખે પા સાડા પાંચ છ ન. છ વાગે છ વાગે.
બાર ખરાડી હોવા અને તને યાદથી આવ્યું હને.
હમ્મ આખરેડી કાલે મે શું ક્યું તું ને ખબર હને?
હું ક્યું રાખરે કાલે ઘેર ને ઘેર પડ ઉ બોરા પડ ગેલી ડુમન કેઈ એ જણી ચયાં જણીમ.
હા હા ખરા ભૂલી ગેલી ભૂલી ગેલી.
હ બધધું યાદ રે.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
એવું ખબરે વાહન ખબરે એહુ કરે.
હ હા ખાવાનું બનાવવું.
શુ બનવાના?
પુલાવ બનાવું પુલાવ.
પુલાવ બનાવવાની પુલાવ. એ ખાટો પુલાવ મન તો ખવડાવતી પણ નથી.
આ તમારે ની ખવાય તમારા દાંત નઈ મલે એટલે.
અમને ઘડી જાવું એવું કઈ નઈ.
એ ચાલત કઈ નઈ નેક્સ્ટ ટાઈમ બનાવા તો
હમ્મ નેક્સ ટાઈમ બનાવે તો લાવાની એટલ માર પીસીએલ બનાઈ ને નઇ લાવાની. ની ની ની ની તું એ હું કીધું નેકસ ટાઈમ બનાવે તો. બો હારુ.
તો હારું જ ને તું ફોન કરે તો તને દસ રૂપિયા મળતે
એ સોરી સોરી
ગલતી સે મિસ્ટેક
હ ગલતી સે મિસ્ટેક
ગોલુ ને હું બનાઈવું
ગોલુ ને શેવ ટામેટા નું શાક ને રોટલી
બરાબર
તા બસ ઊભી રાખલી દે ભરૂચ ની આગળ
હા
પેલા ડાઈવર લોકો ખાવા નાસ્તા કરવા હાર ઉભી રાખે કે નહી
હા
તો એટલી ચીચેડા માંરે પેલું બસ બંધ થઈ ગઈ તાપ લાગે કે પહી નીચે ઉટે તે નાતા મારા એવા આટા મારા એવા ત્યારે કઈ શાંતિ થી
બારીમાંથી દુકાઈને જોવાનું જોઈએ
હા
સવારે ગઈ થી આવ બહુ આવે
હા પેલાન ઘેર પલાની ઘેર કોણ કોણ એનું મમ્મી ને પપ્પા
એજ ને પણ એ ચાર જ ને ચાર ને ગોલહ ના પાંચ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
એક લોઢું
બધા હાથે જ રેય
બરાબર કેવડું ઘેર કેવું ત્યા એ લોકોનું
મોટું વરી ડબલ ગારા વારુ
મોટું કેવા ડ્યુબલ્સ ટાઈપ કે ભાઈ ગારા
ડબલ કરાવે જોલું મને હું ખબર
કેમ તું ની ગેલી
મે કેતા ગઈજુ મેં.
બરાબરા મર થાજી જ મન લાગિ હો.
મેં હું કતા મારે કામ હું. અપુન નહી જાયગ ઉટર.
હમ્મ એવ. .
બરાબર.
એવ સ્વામીનરાયણ નની કે.
હા સમમના.
ઘરમાં મારા કે પડી એમ જ.
એમજ પાડે એમ.
બરાબર એટલે નોનવેજ એવું કઈ નઈ ખાય હ ને?
કઈ જ કંઠા પહેરેલા કંઠા.
કંઠી બહેલગ.
હમ્મ કંઠી પેરેલી કંઠી.
બરાબર છે. એ એને ત ન હમ નને. આ જ ઉઠ કે ના ચા પાથ.
હમ્મ ડાયરેક્ટ પાંચ વાગે ઉઠા.
ઓકે સારું તં લગર મેં નો ડિસ્ટર્બ.
પછી પાચ વાગ મસ્ત પાસ્તા બનેને ખાવા.
ચાલલે રેડીિયો ઠી નને કે હર ઉઠે ત્યારે. ચલે ગ હું આટલાગે આ ખાડશે આ. .
એમ ન જો મને આજા મન ઠઈક ગયું મેં ક્યું ચાલ ફુલાવું બધીને ખ એમ.
હમ્મ.
એટલે ફૂલોક બનાવી કાઢ્યો.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
અને પાછું કઈ બીજું મનતી જાહેર કઈ બીજું બનાઈ કાઢું જરૂરી થોડું.
આકી મજે હ રે.
હમ્મ તો કટ તો બહ લખવાનું છે પીછ
પીસીની લગતાશે તમે એમ.
ઈ બી સી થ્ર આ ખુ બાકી.
હ.
તો આજે સર ને એઈપીસી ફોર માં થોડુંક પટાઈ દેમ કામ. ફોટાનેવું છીપતાનું છે.. તેટલું છીપકાાયમ એટલે એક કમ્પ્લીટ થઈ જાય એમ. પછી પ્રોજેક્ટમાં ની રાખીએ. પ્રોજેક્ટમાં થોડુંક ઉપસંહને એવું બૂરું બાકી છે પ્રસ્તાવના ને ઈ બધું. તો તે રખી કાઢું એટલે એ બે કમ્પ્લીટ થઈ ગઈ પછી ટીએલ એમ બેનર છાપવાનો હશે તે ક છાપે. બેનર બેનર ખબર કે એમ કોઈ પ્રોગ્રામ હોય ને પેલા બેનર લગાલાય છે.
હ મુટા મુટા બેનાલ કલાથી.
હા બસ તેવા બેનર.
કે આપણે સ્નેપમાં બી બ આપ મે પેલ બ આપ. મધ્રસ દુષણ બાજુમાં મધ્રસ દુષણ બાજુમાં મધ્રસ.
મદ્રાસ હા હા હા હા હા હા હે. હા રાજે. હાજ હું હક બનાને આપડે હા તું બને. તે તેના કરતા આટલે અહિયાં ચીખલીમાં બી છે અમારા અહીંયા.
હાઆપેજ ને ઘણી જગ્યાએ. હ ફ્સ હ ફ્લેક્સ બેનર.
હવે કેવું બેનર કેવાય તે મને નઈ ખબર
હ એટલે હા હારું જોયો જ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
એ ટીએલ એમ એટલે હું.
અરે મોડલ તૈયાર કરવાનું.
બાવને મે કું પેું કાપા કાપા કાઢે કાપા કાઢીએ એટલે એમ તેવ નને ખબર
કાપા કરીએે એટલે બોળ પર લખવાનું તે. બોર વર્ક આપડે બોર વર્ક એમ કેને એ લોકો કાપા કરીએ એમ.
કાબા ક પુલ ફોમ?
શ્યામ ફલક કાર્ય.
શ્યામ.
. મને બી ન ખબર કાપા કઢી ને ફૂલ ફોર્મ હું કેહેવાય?
હા.
કાળા પાટિયા નો લેખન હ બધી.
હા એવું હૈ. હા.
હ મને નઈ ખબર પડ કાપાકારળી એમ કે ને હિન્દી માં શ્યામ ફલક એમ કે.
અ હા.
શ્યામફલ કાર્ય.
બરાબર છે.
એવું લખે હિન્દી માં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
કાપા કાર્યને શું કેવાય ત મને નની ખબર
હા આવું પ્રસ્તાવના અને ઉપસાહારી. લખતા આવડે કે એમ જાતે લખે કે પછી જોયું લખો
છું.
પ્રસ્તાવના ન એવું
જો પ્રસ્તાવના અમાં શું કરવાનું
હા.
પેલો સવાલ વાંચી જવાન આખા
હમ.
જે સવાલ હોય તે
હમ.
પછી એ સવાલમાં હું કેવા માંગે તેને શોટમાં પ્રસ્તાવનામાં લખી દેવાનો
એ બધું સારું વ્યવસ્થિત યાદ રાખજે કેમ કે છે. ને આ ટેટની એક્ઝામ આપે
હા.
તેમાં એવું નિબંધ પ્રસ્તાવના અને એવું બધું લખવાનું આવ પ્રસ્તાવના અને ઉપત્સાહ એવું હમ
હા તો આવડે જ બધું આપણે પ્રસ્તાવના આટલા આટલા સવાલ લખ્યા પ્રસ્તાવ ઉપસંહ વગર તો સવાલ નહી લખાય
હ તો એવું બધું યાદ રાખજે. એવું બહુ સારું પડે એમ એવું આવતું હોય તો
આવડે એવું તો.
હ તો બરાબર.
પ્રસ્તાવ ના લગતા બી આવડે છે, ઉપસંહાર ના લગતા બી આવડે.
એવું છે ને પાર્ટ એમાં બહુ હાર પડે છે.
પણ એ લોકો થોલા વાંચે જો કઈ વાંચે નહી
હ.
એ લોકો તો કઈ વાંચે ની.
કઈ વાંચ અત્યારે નની વાંચં વાંચે કે ન પેલું મારો ટેતટત નિ એક્ઝામવારા હા ભાઈ તો વાચે જ હો વ્યવસ્થિત જોય જ હોય.
કો વાચી